ગો તો
તમે બોલો
બાસ જો એકદમ ફાાઈન છું સરસ છું મજા છે વરસાદ માણી રહ્યા છીએ.
વરસાદ તો અમારે અહીં તો વરસાદ પડ્યો પણ હજુ પણ કેમાય ને કે આજે વરસાદ નથી પડ્યો તો પણ ગરમી જેવી ચાલુ થઈ ગઈ પાછી વે પાછું મને લાગે છે કે કયા તરફ આપણે વળી રહ્યા છે. પેલા તો વરસાદ આવતો ને પેલા ઠંડક જેવી થાય જતી ચાલો આ બે દિવસ વરસાદ પડ્યો છે અને બહુ જગ્યાએ તો પાણી પણ ફરાઈ ગયા છે અમારી બાજુ તો અ નવસારી લઈ લો વલસાડ લઈ લો. તો પણ હજુ પણ ઠંડક નથી થઈ.
અમારે્યાં ઠંડક બી થઇ ગઈ એકચ્યુલી એનું રીઝન છે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું ગરમી એટલી વધી ગઈ છે કે એટલી તપી ગઈ છે આપણી ધરતીમાં
હમ.
બન સકતા એક રમ તો આ આ અમારે અં ઘર છે ઠંડક થઈ ગઈ છે એ તો બહ વાંધો નથી એ પણ આ ગ્લોબલ વોર્મિંગનુંું બહુ મોટું રી કારણ તમને નથી લાગતું આમ ગ્લોબલ વોર્મિંગનુંું મોટું કારણ છે છે ને આપણે જે જંગલોને કાપીને આપણે સિમેન્ટ ના જે જંગલો બનાવ્યા છે ને
બનાવીએ છે ને તે પણ છે હમ બહ સત્ય કીધું આપણે અ એ એસી એસી યુઝ કરે છે તે પણ છે. પછી આપડે આ ફ્રીજ ફ્રીજ જે યુઝ કરીએ છીએ તે પણ એક બહુ મોટું કારણ છે.
હા તમે છા છાણ ના ઘરમાં રહેલા છો છાણ ના ઘર છાપી ના ઘરમાં
ના હું કથી નથી રહ્યો.
અમે તો ગામડે રહેલા છીએ. ઠંડક હોય તમને ગરમીમાં તમને ઠંડકે રે મજા આવે એમાંય તો અમારે તો કોઈ એસી કુલર હું પંખોય ના હોય તો આપણને એમ લાગે કે ઓ કેટલી ઠંડક છે અંદર. એવી રીતે તો આ બધું આપણે ભૂલી ગયા છીએ અને આપણે ફેન્સી ફેન્સી જે ત્યાંના જે વેસ્ટન કલ્ચર ને પશ્ચિમી સંસ્કૃતિ લઈ લીધું છે પણ ત્યાં આગળ લોકો આ વસ્તુઓ નથી અપનાવી એ લોકોએ કારણ કે એ લોકોને ત્યાંની જરૂરિયાત નથી.
હા એ લોકોની ત્યાં ઓલરેડી ઠંડક જ હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો ના બારે માસ તમે પણ એ લોકોનું તમે જાપાનમાં હું જોઉં છું. તો અ જાપાનમાં હું અ આ જોઉં છું ને અત્યારે ઇન્ડિયન્સ બહ બધા જાપાન હવે જવા માંડ્યા છે. અ જ્યાં પણ હવે અહીયાયા તો કેવું થઈ ગયું જે દેશ એમના માટે રસ્તા ખોલે ને ત્યાં જઈને ભરાઈ જાઓ. એવું થઈ ગયું છે એટલે જાપાનમાં પણ હવે બહુ લોકો જાય છે અને જાપાનમાં મેં જોયું અ ત્યાંનું કલ્ચર પણ એકદમ લોકો કલ્ચર એકદમ આપણે જેવું ત્યાં ત્યાં એ એમના ઘરમાં ઘરે ગંદો હોય પણ એ લોકો રસ્તા કોઈ દિવસ ગંદા નથી કરતા. અ અને અ ત્યાં એ તમારે ઝાડ કાપવું હોય ને કે ઝાડ કપાય નને ત્યાં એ ઝાડ ને આજુબાજુ આખો ખાડો કરે પછી એને ઓલા શું કેય્ જેસીબી થી ઉઠાવે અને બીજી જગ્યા શિફ્ટ કરવામાં આવે. કારણ કે લોકો એમાં પણ ક ને કે આપણે આપણે જેમ ડાયરેક્ટ કાપી જ નાખીએ છીએ આપણા વાળા તો.
હમ હમ હમ હમ બરોબર. હા હા હા બરોબર છે અને એ લોકો તમને ખબર છે હજી પણ એ લોકો નું ટોયલેટ બાથરૂમ કેવું છે. એ લોકો માં ઓટોમેટ. જે હો ને ટોયલેટ ને જે લેટરીન. એ લોકો અલગ એની વ્યવસ્થા રાખે છે કે જેથી એ ખાતર માં યુઝ કરી શકે. આખું એ લોકો ન સ્ટોર સિસ્ટમ આખી અલગ આવે છે એ લોકોની એવી રીતના છે એટલે. તમે વિચાર્યું કે કે એ લોકો રીસાયક્લિંગમાં કેટલું બધું મહત્વ આપી રહ્યા છે. અ ઇવન એ લોકો જે ફ્લાશ માં બી પાણી યુઝ કરે છે ને તો ઈ પણ એ લોકો એવી રીતનું કર્યું છે કે રિસાયકલ થઈ શકે એવી રીતે.
હા. બહુ સત્ય કીધું તમે અને બધી જગ્યા હું આપણે જોવા છએ ને તો અ આપણી પાસે તો એટલી બધી પદ્ધતિ છે આ ક્યાંક ને ક્યાંક. હવે અ અમે જ્યાં હતા હતા ને પેલા અહીંયા એમની સામે વાળા છે ને એમને. આ બાયોગેસ પ્લાન્ટ હતો એમને એટલે પેલા એમની આ ધોરા હતા. તો આ જે અ. એમને એમની આ એટલે એ લોકોને બાટલો લાવવાની જરૂર જ ના પડતી કે ગેસ. પાપલાઈન લેવાની જરૂરત જ ના પડતી હવે તો એ લોકો અંથી એ લોકો. કાઢી નાખ્યા છે ઢોરા પણ પેલા જયારે હતા ત્યારે એ લોકોની એટલી સહલિયત હતી. નિયમ પણ વેસ્ટમાંથી જનરેટ થાય છે એ બધું.
હા.
એટલે એમાં જોવાની પણ કઈ આપણે જરૂર ના પડે કે પૈસા તમારે બગડવાના છેને. બીજું કે ઉપરથી તમને ગાય નું દૂધ મળે ચોખ્ખું
હમ હમ બરોબર છે. તો આજ વસ્તુ છે ને કે. આપડણે રીસાયકલ ને તો ભૂલી જ ગયા છે આપડે તો સાયકલ ને ભૂલી ગયા છે. હવે તો સ્કૂટર ચાલે છે લોકો લોકો સાયકલ. લાજ જીમમાં જઈ ને અરે.
જીમમાં જઈને હા હવે.
હા એના આગળ તો સાયકલ ચલાવો. સાયકલ ચલાવું તો તમારો પગે મજબૂત થશે એક્સરસાઇઝ થશે પોલ્યુશની. પ્રદૂષણ બી.
બહુ ઓછું થઈ જશે ના ના કરે છે. કરવા વાળા કન્ટ્રીઝ કરે છે તમે ફિનલેન્ડમાં જાઓ કે પછી. અ આ કઈ જે બહુ વિકસિત કન્ટ્રી છે. કેહેવાય ને કે ભારત એના તુલનામાં કઈ ન કહેવાય એવા એવા. એવા એવા જે કન્ટ્રીઝ છે એ બધા ટ્રાય કરે છે હવે સાયક્લોન. અને આપડે હજુ પણ અહ પેટ્રોલ અને ડીઝલ અને હવે ઇથનોલ આયું છે, એક નવું જ કઈ કહી શકીએ ને ઇથેનોલ જે વધુ પ્રદુષણ ફેલાવે છે. કારણકે એને ઇથનલ શું કે મેં જોયું હતું રિપોર્ટ હું વાંચતો હતો હતો અહ આ શીરડી આપડે કાપીએ ને એનાથી ઇથેનોલ બને, હવે શેરડીને પકવવામાં કેટલા લીટર પાણી વપરાય છે. એ એક બો મોટો જળસંકટ. પહેલા તો માણસો માટે જ પાણી નથી તો અહીયાં શેરડી માટે ક્યાંથી પાણી ઉત્પન્ન કરવું. ને પાછો એને અ એ એને પકડવા માટે અને પછી એને પાછું પ્રોડ્યુસ કરવા માટે પણ એમાંથી ઇથેનોલ એમાં પણ આપડે કદાચ એનું શું કે એક બેકઅપ ઓપ્શન પેટ્રોલ નું રાખી શકે પણ ઇથેનોલ અહ એ ક્યાંક ને ક્યાંક નથી, મને એવું લાગે છે.
અચ્છા એટલે હવે તો આજકાલ બધા રિસર્ચ ચાલે જ છે ને બધા જે એનર્જી ડિપાર્ટમેન્ટ વાળા જે છે, રિસર્ચ કરવા વાળા બધા સાયન્ટિસ્ટો એ બધા પાણી જોકે એતો પેલા બી થતું હતું સ્ટીમરો ને એ ભરાતી ચાલતી બધી ગાડીઓ હતી પણ એ ના સિવાય જે લીન હોય ને આપડે અહ એમાંથી બી ઓઈલ કાઢી ને એમાંથી એનર્જી ઉત્પન્ન કરવાનું એ લોકોના શોધ ચાલી રહી. છે અમેરિકામાં આપ જો ભાર સાયન્ટિસ બધા વૈજ્ઞાનિકો ત્યાં કરે છે. કે જેટલી પણ લીલ ઝમે, અમીબા કહીએ આપ
હા, હા રાઈટ રાઈટ અમીબા કહીએ બરાબર, આલગે આલગે અમીબા નઈ આલગે
હા આલગે તો એને ગુજરાતીમાં અમીબા કેહવાય.
ના અમીબા અમીબા અલગ ને આલગે અલગ. આલગે એટલે તમે લીલ કીધું ને ને અમીબા તો એક પેરાસાઈડ આવે.
હા, તો એ લીલ માંથી બનાવી રહ્યા છે
સારું કેવાય ને કઈ તો ક્યાંક તો ભારત નું નામ આવે હવે.
હા પણ વસ્તુ શું છે ખબર છે, હવે એ તમારે લીલ પેદા કરવા માટે તમારે કિચડ ને બધું પેદુ કરવું પેદા કરવું પડે અને પ્લસ તમારે જે ઝાડને એ બધા ઉપર પણ લીલ જામવી જોઈએ, એવી રીતે તો એક એ સારું થશે કે લોકો ઝાડ વાવશે, પણ એ કઈ રીતના વાવશે કે અહ એક કે બધી જગ્યાની વસ્તુની અવેલેબલ થાય.
હા, બો સત્ય કીધું તમે
કારણકે ઝાડ વાવે તો માણસો ક્યાં રેહ, કારણકે વસ્તી એટલી બધી અહ વધી રહી છે અને જે દેશ દેશમાં વસ્તી વધે છે તો વધે જ રાખે છે, જે દેશોમાં વસ્તી નથી ત્યાં તો ઘટે રાખે છે જેમકે જાપાનમાં ત્યાંના જોવા જઈએ કેટલું વસ્તી ઓછી છે ત્યાં આગળ
હા, ત્યાંના લોકો બોલાવે છે, દુબઈ પણ તમે હવે દુબઈ ને એક પકડ્યું છે અહ દુબઈ અહ દુબઈ અહ હવે દુબઈમાં ઇન્ડિયન્સ જવા માંડ્યા છે. એક ટાઈમ પછી મને એવું લાગે છે કે ઈન્ડિયા વાળાને બેન કરી દે છે બધી કન્ટ્રી કે તમે લોકો ને રહો
હ
બધી જગ્યા
ના ના એવું બધી જગ્યા ફેલાયેલા છે આપડે એમ કે જ્યાં જ્યાં સૂર્ય હા. હમ હમ હમ બાકી બોલશે
તમે કઈ બીજું કેવાના હતા
હા બસ આ જોુ ને હું તો હવે તે હવા ઘરમાં જઈશ ને હું કરવાની છુને બધા આવવાની છું. કે અમે પ્રદુષણ વાળું આપણને ઓક્સિજન મળી નાખ શુદ્ધ ઓક્સિજન આવે ઘરમાં એટલા
હ આખા શહેરનું આખા શહેરનુંું પ્રદુષણ અને તમે. તમે ચાર પાંચ ઝાડોથી નહી થાય બ.
ન હું ઘરમાં રહ તો મને શું મારું મારું રોડ સાઈડ ઘર છે તો. મને એટલીસ્ટ ત્યાંના પ્રદુષણ તો મારા શ્વાસમાં ન આવે એટલે પછી. પછી હું આ કરવાની છું ચારેવ બાજુ મારે તો છોડ વાવી જ દેવા છે. અને મેં તો અત્યારના નીકળી જ છું લેવા માટે એવી રીતે. તો બસ હવે હું ચાર પાંચ છોડ જોઈ લઉં છું પછી તમને ફોન કરું કે ભાઈ. મારે કયા લેવા છે કયા ન.
ચોક્કસ લઈ રહ્યો.
હા ચાલો તો પછી આવજો.
આવજો.